હા કેમ છો.
હા મજામાં છું તમે કેમ છો
હું પણ એકદમ મજામાં. શું ચાલે તમારે?
બસ બધું સારું છે તમે બતાવ તમારે ત્યાં શું ચાલે છે.
તમારો અવાજ થોડો ઓછો આવે છે.
અચ્છા, બસ કઈની જ શાંતિ ચાલે. ઉપર નીચે ઉપર નીચે ચાલ ચાલતું જ રે જીવન છે એટલે.
હા, એ વાત તો તમે એ વાત તમારી સાચી તમને ખબર છે આપણું જીવન છે એટલે કઈક ને કઈક થતું જ હોય છે પણ હવે છેને મારી સામે એક વ્યક્તિ રહે છે એ હવે ડિપ્રેશનથી એટલા ઝૂઝાતા છેને કે શું કેવું તમને મતલબ એવું છે કે આજકાલ ડિપ્રેશનની સમસ્યા છેને ઘણી મતલબ થઈ ગઈ છે અ આમાં છેને લોકો માનસિક તણાવ અને ચિંતાના કારણે ખૂબ હેરાન થાય છે.
હા તમે હવે કેવોને ઘર ઘરમાં કઈને કઈ ચાલતું જ રેય છે માણસ એટલા બધાં આમ બધું આમ કામ પ્રત્યનું કઈ બી આમ કોઈ બી મેતો કેવું એના લીધે કેટલા માણસ આમ ડિપ્રેશનમાં જતા રેય જયારે હવે તો આમ લાગ મોબાઈલમાં, ટીવીમાં હંભળીએને તો બિચારા ડિ નામ. શું શું કરી લે એ લોકો હતો હવેના જે આમ યંગસ્ટર લોકો હોય બધા આમ જે નલી ઉમર વાળા છોકરા છોકરીઓ એ તો સ અમેલકોમાં તો થોડુંક આમ એ નહી મને કે ભાઈ ફટાફટ એ લોકો તો આમ સુસાઈડ જ કરી લઈએ એમ
હા એ વાત તમે સાચી અને તમે જુઓ ને હમ બોલો
કઈ નઈ એ લોકો તો એમ એ લોકો ના પરિવાર નુ કે પછાડી કઈ નહી વિચારે
હ હવે તો જોને તો આવા લોકો પણ જોયા છે કે એ લોકો છે ને ડિપ્રેશનને ગંભીરતાથી લેતા જ નથી તેઓ તેઓ એવું બોલે છે કે આ તો માત્ર થોડી સમસ્યા છે ખાલી આમ થોડાક સમયની ઉદાસી છે પછી સારું થઈ જશે પણ એ લોકોને કોણ સમજાવે કે ડિપ્રેશન એક માનસિક સ્વાસ્થ્ય માટે કેટલું ગંભીર છે જે વ્યક્તિને કેટલું દુઃખ હોય છે નિરાશ નિરાશા હોય છે અથવા કોઈ પણ કામમાં એમને રસ નથી રહેતો તેવી લાગણી થઈ શકે છે એ લોકોને પણ આવું લોકો નથી સમજતા
સાચી વાત છે
હમ
રેશન તો હવે ઘર ઘરમાં કોઈ ભી આમ કેયને
અને તમને ખબર ઘર ઘરમાં તો હા તમારો અવાજ બો કપાય છે
હાલો
હા શું કેવો તમે
તમારો અવાજ બો કપાતો હતો હું આમ કેવું છું કે ડિપ્રેશન છે ને અ ફક્ત આમાં જ નઈ કે તમે કેવું ઘર ઘર હોય છે આ છે ને કોઈ પણ કારણ હોય શકે છે કે પરિવાર નુ કોઈ સમસ્યા હોય કે કોઈ માણસને વધારે તણાવ હોય કે પછી આથીક કોઈ મુશ્કેલીમાં હોય કે કોઈ એકલું પડી ગયું હોય કે કોઈને કોઈને મલબ ગમતી વસ્તુ છોડીને જતી રહી ગય તો આ બધા દુઃખના કારણે પણ લોકો ડિપ્રેશનમાં જતા રેય છે
હા એજ કોઈ કોઈ ને કોઈ કારણસર થાય છોક છોકરાનો નુ જ કેયલોવો ને એલોકોને ભણ ભણતર માં ભી કેટલું બધું આમ એટલું બધું વ વધી ગયો છે કે લોકો આમ છોકરોને ઘણા કે ને એમાં ભી એ લોકો ડિપ્રેશન માં જતા રેય કે ભાઈ કેમ ના સોચ હા એવા તો એના લીધેથી લોકો લોકો હવે તો કેવો ને કઈ જિંદગી નુ કઈ કેહેવાય ની
એકદમ સાચું કીધું અને તમને ખબર છે ડિપ્રેશન ના લક્ષણો કયા કયા હોય છે અહિયાં ઊંઘ ઓછી આવે કોઈને તો ઊંઘ જ આવતી રહે છે ભૂખમાં પણ એ લોકોને ફેરફાર થઈ જાય છે અને એની ટાઈમ એ છે ને થાકેલા થાકેલા જ હોય છે કોઈ કામમાં એમનું મન જ નથી લાગતું કોઈ બોલાવે તો બોલે નહી કઈ જવાનું એમને મન ન થાય એકલા ઘરમાં બેસી રે આ બધું થાય પણ આ સમયે છે ને એ લોકોને પરિવાર અને એના ફ્રેન્ડોને સાથે છે ને ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ જેથી છે ને વ્યક્તિને આ બધા બધામાંથી નીકળવામાં અ સારું પડે આમ
હા એ તો છે એ લોકો પણ વિચારે ની ને આ બધું વસ્તુ ભઈ હ આ વસ્તુમા આપણને શું કરવા જોઈએ કે
હમ હવે મેં તમને કીધું અમારી સામે એક છોકરી છે થોડું ડિપ્રેશનમાં છે તો હવે એના અ અમે અંમે લોકોને પેલા નહી લાગ્યું કે હવે શું છે એના ફેમિલી વાળા એને ખુબ સપોર્ટ કરે છે એને એકલી છોડતા નથી એની એની સાથે બેસીને વાતો કરે છે એનું મન નહી હોય છતાં એને બાર લઈ જાય છે આમ તેમ તો આનાથી જે સારી થશે ડિપ્રેશન કોઈ આમ બીમારી નથી કે કોઈ દવા ખવડાવો તો તમે સારા થઈ જશો પણ નહી ડિપ્રેશન ઈ છે કે તમે એ એકલું પડી ગયું છે માણસ હવે તો આપડે એને શાથ આપવો હા એની જોડે વાતો કરો એને આવીરીતના માહોલમાં લઈ જાવ કે એ ત્યાં રહી અને એને સારું થાય તો એ જલ્દી સારી થઈ જશે ત્યાં અને નિયા નિયમિત તેમને અ એસરસાાઈઝ કરાવાવો અ ખ સારો ખોરાક આપો એને અને એને જે ગમતું હોય ને એ વસ તુ એને પાસેથી કરાવડાવો કે પ કે પછી કઈ જગા ગમતી હોય તોયા ત્યાં એને ફરવા લઈ જાવ તો એવી રીતે એમનું થોડુંક માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થશે આમ ની થશે કે તમે એને ધરમા જ બેસ બેહાડી રાખો અને એને બોલો તો એ નથી ફા પાણીએ છેતે વધારે ડિપ્રેશન માં જતી રહશે
આમ ન તો કેવું કે ભાઈ આમ કઈ બી ટોપિક લે લો કે ભાઈ કોઈ બી કર આમ હવે તો છોકરા છોકરી બી આમ ગણું આમ કેટલામ પરિવાર લોકો આમ ફ્રી ભી થઈ ગયા છે તો બી એ લોકો એ વસ્તુની કદર નઈ કરે ભાઈ આમ કે અમને પરિવાર સપોર્ટ કરશે કે ની કરશે આટલો એ લોકો પરિવાર ફ્રી રેય તો બી માણસ ખબર ની આમ છોકરા છોકરી આમ હમજે ની ને ડિપ્રેશન માં શું શું કરી લે અમાર તયા ત આમ તમે સાંભળો ને કેટલા તો સુસાઈડ કેસ થઈ ગયા આમ
કરે એલું પડે એટલા બધા છેને એમ દેખાતું હોય કે મારું કોઈ નથી મે દુનીયા છડીને જતો રહ્યું એ બધી સમસ્યા એ જોડાતો હોય છે. આવી રહી છે અને તમને
તમારો અ તમારો અવાજ અવાજ કરતા તો છે શું
હાલો હાલો અવે અવાજ આવે
હલો હા ના હા થોડું એકલે કટાય હા હમણાં સર છી આઈવી
હા પલે તમે કીધુ ને સુસાઈડ કરી લે છે તો એનું મુખ્ય કારણ એ જ હોય છે કે એને છે ને ઘરમાં કોઈ સમજતું નહી હોય છે એને કલો પાડી દીધો હશે એ જેવી અમ હણા જે માનસિક સ્થિતિ માં એ છે ને એ એને કોઈ સમજતું નહી હશે એ એટલે એ એકલા એકલા માં આવા બધા કદમો ઉઠાવે છે. અને હું તમને શરૂઆતમાં જ કીધી જયારે આપણને બાળક આમ લાગે કે એકલું એકલું રહેેતું છે થોડું આમ ખાવામાં ફેરફાર કરે છે બોલતો ન તે જે માણસ આખ દિવસ હસ કરતો હોય આજે આમ ચૂપચાપ છે તો એને છે ને ફેમિલી નો સપોર્ટ ની જરૂરત હોય છે તો એ જલ્દી ઠીક છે અને તમને ખબર છે ઘણી જગ્યાએ તો છે ને આની સમસ્યા પણ બહુ વધી ગઈ છે કે કોઈ એમને મેં તમને કીધું સપોર્ટ નથી કરતા સિરિયસલી નથી લેતા તો આ છે ને સમસ્યા વધારે જાય છે અને પછી છે ને એમને કાઉન્સલિંગ ની જરૂરત પડે
હમ એ તો છે ભાઈ
થઈ શકે તો આપણે ઘરમાં જ ઠીક કરી દેવી જોઈએ તે પછી હોસ્પિટલ જવું અને કાઉન્સલિંગ ની એને સલાહ લઈને એને સારું કરવું પછી લાંબો પ્રોસેસ થ જાય
હમ
હાલો
હા હા એ તો છે ભાઈ એ બધાના સરખા વિચારની હોય એ દેખાય જાય
અવાજ કપાયો તમારો
હલોો હા શું કેો તમે
અવાજ કપાતો હતો તમારો
હા બસ કઈ નહ તોવે
હા હું તો એક જ વાત ક જે રી આપણેે છે ને પોતાની શારીરિક સ્વાસ્થ્યની કાળજી લઈએ છ છે ને તેવી રીતે જ માનસિક સ્વાસ્થ્ય ની પણ કાળજી લેવી જોઈએ એટલી જ એ જરૂરી છે હમ હમ અને અમુક લોકો હોય છે ને કે લોકો ડિપ્રેશન ના લઈને ખુલ્લા મનથી વાત નથી કરતા પણ એ લોકો ખુલ્લા મનથી વાત કરશે ને યોગ્ય મદદ પણ મળશે વ્યક્તિને અને ધીમે ધીમે સારી સ્થિતિ તરફ પણ વધશે
હમ એતો જ કે એમડી એ મગજ માં એટલું બધું આમ વિચાર કરે મ વિચારે કે મ્હારા વધારે વિચારવા અમારે શું થાય એમની કે પરિવાર જોડીને બધું આમ ફેમિલી સાથે ડિસ્કશન કરવું હમ અમારે તો રૂલ્ છે અમારી ઘર ન અભ નમ જક કે ભાઈ જે બી હોય આમ એકબીજાથી વાત ન છુપવાની બેસીને બધું જ અમારા ઘરમાં આજ નિયમ છે કે બધું આમ બેસીને ડિસ્કશન કરો એકબીજા જોડે વાત કરો એમ કઈ બી સમસ્યા હોય તો એનું નિવારણ તા મળી ન
એકદમ સારું કરો છો તમે એથી છોકરી છોકરાને પણ આમ લાગે ને કે નહી મમ્મી પપ્પા મારી વાત સાંભળશે મને સમજશે ઈ સારું કરો છો કે તમે છોકરાઓને બેસ ડી એની વાત પણ સાંભળો છો ન તો અમુક ઘરોમાં તો એવું હોય છે કે છોકરાઓ પોતાની મનની વાત મુૂકતા પેલા પણ ડરે છે. અને એજ કારણે એ લોકોને આવું બધું થાય છે.
હા તો અમે તો ના ભણવામાં અમે એ લોકો આટલું બધું સ્રેસ આપીએ ના આપવા જોઈએ ભાઈ એમ
સાચું કેતોું
તો
છોકરાઓને શું કામ આટલું આપણને આપવાનું પ્રેશર જે ભણે એટલું એ સારું જ છે આપણે કઈ વધારે આમ નથી કરું છોકરાની જેવી ક્ષમતા હશે એટલી એ ભશે અને બીજા કોઈ દુઃખના કારણે પણ પોતાને એકલું નહી કરવું જોઈએ હું તો એવું જ કેવું છું જે કઈ પણ હોય છે ફેમિલી સાથે બેસો વાતચીત કરો તો બધું નિવારણ મળશે
હમ સાચી વાત હ તો
હમ ચાલો કઈ નહી પછી વાત કરી આવે આવી બધી વાતો કરીને મન તો એકદમ કેવું મારા છોકરા ન બ વિચાર આવી ગયું છે મને તો
ના ના ભાઈ પોતપોતાના પરિવાર ને બી સાચો
હા એજ ચાલુ તો પછી વાત કરીએ ઠીક છે હા